હા.
હલો.
હા, આવી રો અવાજ.
હા, પણ મારા આકા, પેલી કેટલા કોલ જીરો થઈ ગયા? ત્રણ.
કી કા.
છવ્વીસ, સત્તાવીસ, અઠ્ઠીસાવીસ, ત્રણ વાર તને તીવરું ઉપાડ્યું ને?
હમ્મ, ત્રણ વાર. છવ્વીસ સતાવિશ અઠ્ઠાવીહ ને હા હ ગી નનીતાન ગોલ કરર એ થંગન.
અ, હુ મેથડ કલાક એમા
હા, થોડી વાર પેલા.
હા.
રૂમ ભ લગાડનેે દેખાય, ભાઈમાં ફોન કે પપામાં ફોન હો.
એની કમ જ છે.
અચ્છા, તેર બરોબર. હું લગાડ. ઘ બીજુંમાં પાડલે ત.
નીતા કઈ ગી એમ જ કેવાનું ખાલી.
હા, પણ છોકરાનું નામ લાગેલું હોય છે કે?
સાલેે સા પૂરો કરવા ક દવા.?
હમ.
હા.
હ, હું કરો.
કઈ નહીં, આખે ત્યારે મોટા પાન પાણી આલવા ગેલી.
હમ, મે તો હમણાં. પેલી આજ અમારે પે રહી હતી, હજુ કાલ પેલી ખીર કરે એટલે. આજ ઘેર હમણાં પેલું બધું વિધિ કરીને હમણાં હા, સુઈ ગયા.
એટલે શું કરે.
આપડે પેલું કરે ને મવડામા હરોગાળન વિધિ કરે. કુકડાનું કુકડા મારે ખબર હે
અમારે નહી કરે એટલે હમ ખબર પડે.
હમ તમારે આ બધું નનીકતો હ ખબર જ નહી પડે આવ કાલ ખીર ભણાય. એમાં ઉઘરાવીને લાવવાનું હોય લોટ દૂધ એ બધું.
કઈ તું
ગામમેહી તું
તતો લેવા જવાનું ખાવ.
હમ એટલે હમાર તો એના જાય હમારા. દાદાજી ગામ ના પટેલ ને તો હું ભીલ પણ ગામ ના પટેલ પેલું આવે ને બધું કરે
આમ.
એ બધું દાદાજી કરે હોળી બી મા દાદાજી થળગાવે.
હે.
અમારા ગામમાં હમ
હારુ
આ મેતો યાર પેલી બેદિન પેલા પૂગની કસરત હ જુ પોગ દ ગીરા વિડીયોમાં દેખી પુગની
દ પેલી પહેલી વાર દુખ કઈ બે ત્રણ દન પસ નહી દુખ.
હા કે ના હું જ છે ત્રણ હજાર મ રનીગ ઉપર ભી ની ગય ને એટલે દુખી લાગે
હા હા એટલે.
હું રોજ કસરત કરું પણ પૂગ ની કસરત કોઈ દિન નહી કરું. અબ સુખ ન કરના કેી.
હા સલા બેતાન્મ સલાહ હે દીન નકઈ
હા તર હમણાં સલાહઈ ને સીઢે નીટ નીટ સઢ્યો
કૈનાકે મારી હોય ને હેમ થઈ જાય
હા આમ ખાટલા તોભું બી નઈ થવા
હાચી વાત કઈ
હમ મેં કીધું અત્યારનો પૂગ નું કામ કરતો રહવું પડે એટલે પાછો. શિયાળો આવેત પાસું કાટે નહી પડત કઈ બી દોડતી વખતે.
હા. અરે હું બે દન મે કસરત કરીને બે ત્રણ દન ની ચાલુ કરી ને. તા તો મને જાણ કે એ ના કે મારી હોય ને.
હાહા એધું કસરત લેગ ની કરે પેલા પેલા વોર્મઅપ કરી લેવા નું નોર્મલ.
હમ
મી વોર્મઅપ ન કરલોં ડાયરેક્ટ કસરત કર નાખી
હ
હમ
પણ આ નોક ચાલત હતી કસરત
મારામાં ખતરનાક આવે ને
હમ
તારા મરમાં લાગ મારા ખતર ના કસર ને એને કસરત વાળા ત્રણ સેટ કરવા કેટલા મેં છ કર નાખ્યા વધારે કર નાખ્યા મેં કીધું વધારે કર ધો વધારે હારું કાવ
તેી
હ હમ આવદા એ
કઈ હાજી તમે બેતાન દિન કરો ને ત પસ કઈ નઈ
પણ હર રોજ અલગ અલગ કરનુ અલગ અલગ પાર્ટ ટ્રેન ગ હો કોઈન પોગ નની કોઈ દમ હાથુ ન બધાને રોજ અલગ અલગ
હ ઘેર જ કરો કે
ઘેર જ ઘેરવાળ જીમવા પૈસા નઈ લે હું કરે અમારી
હેરે
જાર ત ઘણું સારું લાગે
અ
મે તે હવાર હમણા હમણાં ભી ચાહ પીધી ચાહ અને વેફર ખાધું રે ખાવા બી કામણી
તન ભૂખ ન લાગે તન
હા તું ખા ભણી ને ભૂખ જ ની લાગેેલી એટલી, મેં હવારમાં કોફી પીધી પછી હમણાં ચાહ વાહે પેલી વેફર ઓ ખાઈ ગયો ભ
હા
બાલાજી ના ની તું આજ ખાઈ લે રે ખાવાની મડે
ની બણાય હજુ, હો કર ને, હા ભણે ને
હ બને બી કીધેલા હવારમાં હાવન ભૂખ લાગે સાપી લીધી હમી
આમ સા પી લે ને ત ની લાગે ભૂખ
હમ
પણ વધારે ની ચા પીવાની કઈ
કાલ ના ખબર, કાલ આખી એક તપેલી ભરેલી દૂધ ગાય પાટું મારી ધોળ નાખ્યુ
ઈક
અરે હું દૂધ કાઢતનલ ગાયે છેલ્લે લાત મારી આ કે તપેલી ભરાઈ ગી પછી એને લાત મારી
પણ શેટી રાખવાનું કઈ
મેલીન બે હાથી ગાઢતી લન હ, સેલે પછી મેં કીધું કંટાળામી કીધું હા, હવાર માં ચા બને એટલું દૂધ કાઢી એટલું દૂધ કાઢી નેસ ન રેવા દધ
હઅ
હમ એટલે ગાયો ને તારા ડૂબા અમારે ગાયહ
અમ ડોબી
હમ કોઈ બીજા, મારકણી ગાય
કંઈ ની કરે કહેતે
અમારે એક ગાય સે, ઘણી કાઢટેથી કાઢવા બી એ એમ તેમ કોઈ દાળ ટ્રાય બી નથી મારી દૂધ કાઢવાનું
અમારે એક ગાય હતી ને, તે ખાલી મારી મમ્મી ને માર પપા જ બાધતા, હું કઈ ની બાધવા દેતા
આજ હું ગાય બના ગાયમાં હાથ મા સિંગડું માર દીધું
હ
અંદ ઠાળની અ હામાંંગી એ લ કોઈ દ ની
અને એક પાડી છે ને તે પપ્પ પાહ ફોય નહતી. લ પણ ઈ ખાલી પેલી હી કરે, વિંજોડ એમજ ખાલી દે કે હોતીન, બાંધવાં તી જાઓ
હ, બરો ની આ બાંધતી વખતિ એ કોઈ આજ એક સીંગડું મારે તો. બાકી ઢગરા નહી મારે મને એમ કે.
હ ઈ મારે નહીં ખાલી મસ્તી કરે એમ.
કોઈ સિંગડું હાથ પર મારીને, મસ્તી નહી કહેવાય. સીંગડા એટલે વાઘી ને એટલું.
હા!
હમ! ગાય મોટી પણ સિગડા નાના.
મા ભાઈઓ બાંધ્યા હોત બાંધ.
ભાઈ તો નાનું.
હમાં ભાઈ ના ના
એ શરમ આવી .
ઓહી દસવા વાઈ ગયા કઈ.
એ નાનુ કોલેજ
ચાલે કઈ ન મન મારે તો.
હમ પોરિયામાં કામ
બળદ દેની બાધ. તું અને એક પાડીસે ન બાંધુ ખાલી.
ઘેરના ડગર બાંધ એકલો.
તે તમારા ભાગે પછી.
તે રીત છે.
હમ! તમ ફરવા છે, તો કોણ બાંધે?
ઘેરવાણાા બાંધ પેલાી ઈદ બાંધેલા હું. પછી બાંધવાનું ચાલુ કર્યું મારે જ માથે પાડી દેધું.
હા!
યાદ કર
હમ!
એટલેને ઘણા બધા ફરવા
હમણા તો દેખ લ હું સેવ કર દેખ દેખ હલો.
હા! હું ભાડ લેતી તી સેવ કરવા કે. બેહેરી.
હજુ કર હજ કર એ કરને હાથ બપલાવી રહ્યું. હલો
હા એ રહ હતું
આ હા એક વીડિયો તો ભાઈ એ દેખાડવા મેં કીધું પસ દેખું તો દેખાડવાય
હમ.
હમ.
હાનું એક્સિડેન્ટ થયું.
અ પેલા આઈસ જેવું ન વ્હાઈટ કલર
હમ. હમ
આખું ઉપરનું મોઢીયું જ લીલ ખાઈ ગઈ તો પણ જીવી રહયા
જીજીવિના હમણા થોડાક ટાઈમ પેલા ન્યૂઝ આવી એક સોરીની હાઇ ન પૈસા હારુ મારી નાખી, પોતાની આઈને હગીન
અ અને આ, કયુ હતું મેં
બિહારુ કેવી વીડીયો મોકલ્યો લાગે હું હવે
જામનગર કે એવું કઈક હતું ને
હમ
ભ પરથી, કોણ જ પરથી નામ હતું ખરું કઈ ત એવું છોડું થાય કે, એમ છોકરિયો છોકરિયો બજાય પણ જો બી બીજી છોકરીઓ બચાયે ને, બીજી છોકરીને વા એને એને હેરાન કરી દીધું ને તો પેલી બે છોકરી સ્કૂટીને જાતે લ્યો ને
હમ
અ એ છોરી ના એમ ભાઈ ને બધા એમ પીધેલા બધા એની મમ્મી ને બધા આવી ગયા હતા, પેલી બે છોકરી બીજી હતી ને તે ઘણી મારીઓ અને એમ પણ ઘણે મારે ને, તો પીધેલા પણ કેવા મારે અને પછી અંતશંત ગળ્યો દેતી, હમણા એમ હોસ્પિટલમાં એવું, વિડીયો હતો એમ
હમ
કઈ કસૂર વગેર જ બીચીયારિને મારીયુ એમ
તે કેવા ગામ
હમ
આ બધા બજાય મારે એ તો આવી ગયું છે ન્યુઝમાં આગું
હાસી વાત
હમ
નિ સર કે કી ન્યુઝ વાસો, ન્યુજ વાસો, એમ કી
ન્યુઝમાં આવે છેવથી, અમારે ભાણવાનું હું ન્યૂઝમાં પેલો મરી જાય, આને પેલાને માર નાખ્યો એનો હીરો પયણી ગયો, એ આવી જાય
સર લે લેક્ચર આલે, તેમાં હી જ પૂરું કરી દે, હિમાં લેક્ચર આલ દે બધુ
હમ, અને મારા ગામમાં ન્યૂઝ પેપર જ ની આવે, હું કહાતો વાસુ?
અમારા આવે પણ એમ, શેટી આવે, કોણ આહી જાય વાંસવા?
મારા મારા ગામમાં ખરેજ માંગાવે, કો આજુબાજુ કોઈ લારી વાળું હોય સાની આઈ કમ સે કમ ગામમાં, તે કતો ન્યુઝપેપર વાળો એ રાખે ઈ લારી વાળા પણ તે, એમારો ન્યૂઝ પેપર ની આવે
હ હા એ તમારે નઈ, મેં પહ માર ત આવે
હારુ કેવાય હમારા ઘરમાં કોઈ વસે ભી નહીં, હું કહું વસુ તો મને ગાળ દઈ આંટા પાડી નાખે
મારી હાથે ની હસુ આવે?
હા, ઓલી આસા?
અહ, અર્ચના, આસુ નામ કુનુ?
હસુ એટલે તો હસુ ખબર પેલી આપણી, સ્કૂલ માં બી પેલી હસુ પેલી.
હા, હા, બીજી. એ તો આસા
પેલી બી, પા પાતળી પાતળી આવે ઈ
હમ, શ્યામ શ્યામ મારી હાથે આવે ના! ઈને ઘેર આવે! હા, દૂધ આલવા, દૂધ આલવા આવે ને, તે લઈને આવે.
એવું હારું, આપડે તો ઘેર દૂધ કાઢી લઈએ એટલે કાં તો આવે જ નહીં હસુ દેવા!
અ
એટલે કાકા દૂધ વેસવા આવે, પણ પેપર હો લઈને આવે એમ.
અમારા ગામમાં દૂધ વાળો નહીં આવે ન્યુઝપેપર વાંચવા વાળો ગામમાં કોઈ નની વધારે પડતી.
હા.
પણ ગામડા બાજુ લોકો ન્યુઝપેપર ના શોકનેાયક ટીવીમાં દેખ લેધી હતી,
હ હ, વા તો ફોય તો એતા મોકલાય ગોધરાતે તો મોટાપ્પા વાસે. પણ એ તો પુરા હોય રદ્દી હોય પણ વાસે એમ.
હમ્મ હા છે.
હું તો ખાલી કઈક ખાવા બનાવાની રેસીપી હોય ને તે વા
હમ્મ એ બાર મિનિટ થવા આવી ગઈ.
કટથાય જાય કોલ
હા, કટ થઇ ગયો લાગે.
નિ થયો